બોલો-બોલો શૈલેષભાઈ કેમ યાદ કર્યા આજે.
હલો.
બોલો-બોલો શૈલેષભાઈ.
કઈ બાજુ.
બસ જો ભાઈ અત્યારે કોલેજે થી આવીને બાલ્કની માં બેઠા છે અમે.
એવું છે.
તમે શું કરો.
કઈ નહી જો હું તો આયા રૂમેજ છે.
હમ્મ રૂમે છે એમ હ શું કેવો વરસાદ પાણી કેવુંક છે.
વરસાદ પાણી હારો છે અત્યારે કઇ નતો ઘળીક બાકી સાલું જ છે.
એવું છે અમારે તો અહંયા યાર ગામડામાં પાણી કાઢ નાયખા આમ. ઘર ઘરે હમણાં મજા નથી ને એટલે ઘરે ગયો હતો ઘરે તો તો ગયો ત્યારે તો તડકો હતો પણ એક બે દિવસમાં એવો વરસાદ એવો વરસાદ નને કે જ્યારે આમ ત્યારે પગ મુકાઈ ને એવો વરસાદ થઇ ગયો હતો ને અમારે અત્યારે ન્યાંથી ન પૂર આવે ને પૂર તે ભારે વરસાદ થાય ને. તો જ આવે તેના કારણે એના બદલે હમણાં હજી આવી ગયું તું પૂરેય.
એમ કે.
અમારે આમ બસ સ્ટેશન છે ને અરા ગામમાં ત્યાં પાણી બઉ પાણી આવ્યુંને તોજ ભરાય એને બદલે ત્યાં પણ પાણી ભરાઈ ગયું તુંને ખબર હોય તો અમારા ગામમાં ઓલું પિંજેરિયા નું નાડું છે ફેમસ.
હા-હા.
પેલું ભૂતરા દાદાનું મંદિર છે. ત્યાં તે ત્યાં નાડું પાણી પૂર આવી ગયું ને ગામમાં. તો એ પા પાણી ન્યા જામ થાય એ નાળે એને બદલે તે નાળું પણ અત્યારે અધ અધ અડધા ની ઉપર થઈ ગયું છે અમારે તો.
આયા પે એવોજ શે.
હમ્મ. અમારે આજુબાજુના ગામમાં તો ઘરમાં પાણી ગરી ગયા એટલે એટલું ને રોડ ના તો આમ બે હાલ થઈ ગયા. અત્યારે રોડ તો તોડી નાયખો બહું પાણી ના કારણે રોડ વિખાઈ ગયો અત્યારે. અમારે લગભગ છેેલ્લા એક છેલ્ પેલો પેલો વરસાદ થયો હતો ને તે સાત કલાકમાં જ ને ત્રણ ઇંચ વરસાદ થઇ ગયો હતો મારે.
એવુ.
તમારે કેવુંક શે. અમારે. એવું છે એમને. હમ્મ અમારે પણ એવું છે. પાંચ વાતાવરણ બંધ વાતાવરણ તડકો નામ લાવવા નામ જ નથી લેત એક જે તડકો આવવાનો થાય થોડો ઘણો આવે ત્યાં પાછું વાદળા ઘેરાઈ જાય ને. ફૂલ થઇ જાય હમણાં તો ગિરનાર ગયા તા ગિરનાર પર દેખાતતો નતો એટલા વર્ષે ઓલું વાદળા હતા તમારે. ત્યાંથી દેખાય ગીરનાર.
દેખાય તો હું અમે અમે જીરીક અંદર રીએ એટલે અમે ઓસુ દેખાય બહાર નીકવું પડે થોડું.
હ ને હમણાં. ફ્રેન્ડોને સ્નેપ મૂકે ગિરનાર ને વાદળા એટલે દેખાતું નહતું ગિરનાર ઢંકાઈ ગયું છે હવે.
હે એવું છે.
યસ.
અયા પી ચાર પાંચ ચાર પાંચ દિવ તડકો નીકળ્યો નથી.
અમારે તો અહિયાં તડકા નું નામ જ નથી લેતા ભાઈ તડકો તો નીકળતો જ નથી એક ધારો વરસાદ વરસાદ ના હોય તો વાતાવરણ ફૂલ કડક જ રેય. ને કોલેજે જવું હોયને તો કોલેજે આજે હજી તો હું ફ્રેન્ડ જોડે વઈ ગયો ને બીજા ફ્રેન્ડ આવતા હતા કોલેજ તો તે અડધે પોત પચ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ત્યાં એ પણ ના આવ્યા ને ફૂલ વરસાદ થઈ ગયો એવું અમારે તો કઈ ઘડી ઘડી માં વરસાદ આવી જાય ઘડી માં હોઈ જાય કઈ નાકી ના કરવી.
હા અમારે તોમે છે અમારે કોલેજ નો સમય બપોર નો છે જાયો ને બપોર થાય એટલે વરસાદ ચાલુ થાય કોલેજ જવા મોલું થાય.
હમ્મ, અમારે તો સવાર ની શે પણ તોય પણ વરસાદ કઈ નક્કી ન કરે ઘડી માં કઈ ના હોય ને ફ્રેશ થાય ને નાઈ ધોઈને કોલેજે જવા ત્યાં તો ત્યારે ફૂલ વરસાદ ને આ ફૂલ શરૂુ થઇ ગયું ભાઈ. આજે સવારે કઈ નતું પછી પેલા વરસાદ હતો સવાર માં ઉઠ્યા ત્યાં પશી કઈ નતો પછી મેં બધી ફ્રેન્ડો એ નક્કી કર્યું. ચાલો હવે આજે કોલેજે જઈએ ત્યાં તો થોડીક વાર માં અમે નાહ ધોઈને ફેશ થયા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. પછી હું મારા બીજા ફ્રેન્ડ શે જેની જોડે ગાડીમાંઈ ગયો બાઈકમાં પછી બીજા ફ્રેન્ડ આવતા તા. ત્યાં દોશળે પોહોંચ્યા ને ત્યાં ફુલ વરસાદ ચાલુ થઈ ગયો તે પણ વળી ગયા. એમ કઈ ના કે ના કરી શકાય. આજે તો વરસાદના કારણે લેકસર એ કે પછી નો જ હતો બાકી બોટની નો લેક્સર એ નોતો ને સ્ટુડન્ટ બધા ઓછા હતા એમ.
વરસાદ હોય એટલે કોઈક નીકળતા હોય તો વરસાદ નડતો હોય ને એવુ બધું હોય એટલે એબ
હમ્મ, વરસાદ ના કારણે કોઈ કોલેજ પણ અત્યારે તો અમારે આવતું નથી.
હા. અમારે તો, આમ અમારે અહીંયા વરસાદ ને લીધે છોકરો આવતો હોય કેમ કે અમારે આને રહી ને બધાથી. છતર બતેર એટલે ગમે એમ કેને ભૂગી જાય, એટલે.
પણ કોઈ જોડે નથી રૂમે ફ્રેન્ડને ફરવા હો ગયો હતો બારે. વરસાદમાં ત્યાં એની જોડે એની હું બાઈકમાં હોય ગયો મને તો કઈ વાંધો નતોયો બીજા ફડ આવ્યું પણ નતા.
હા.
હમ્મ.
બાકી હું ભણવાનું હું કે?
બસ સારું સારું તમે કો.
અમારે હારું છે, હમણાં લેક્ચર એકાદ ચેપ્ટર પૂરું થયું હાલે જ બાકી લેક્ચર.
હમ્મ, એવું છે એમને.
હા.
હમ્મ. બાકી શું, ધ્રુવ ને તે બધા શું કરે છે?
એ બધા રૂમ માતા ટાણાતા, એ બધા એક બીજી કોલેજ જાઈ ઈ દોસ્ત ત્યારે ઓન, બાકી બધા રૂમ માં બેઠા છે.
એવું છે, શું ઘરના ને બધા શું કરે?
ઘરના ને બધા મજા જ કરીશ. હવ આવું નથી આ બધું ગીરના સ્થળવા હારુ?
હવે ગિરનાર તો આવીએ એવું પણ ચડવા પણ અત્યારે તો જે વાર લાગશે કેમ કે કોલેજ માં કઈ ટાઈમટેબલ પરફેક્ટ નથી ક્યારેક સવારનું હોય તો ક્યારેક બપોરનું હોય ને ક્યારેક નકી ના કરી શકાય કેમ કે હજી રીનોવેશન છે ને તે પ્રમાણેળ પણ નથીળને ચાલુ થઈ જાય ને પછી કઈ ખબર પડે કે હું પરફેક્ટ ટાઈમ ટેબલ છેને પછી કઈક બંક, બંક, મારીને એવું વિસારીએે કે ગિરનાર ચડવા જઈએ.
હા. હા.
અત્યારે તો હજી, હમ?
મેનેજમેન્ટ થાય ટાઈમટેબલ વામટેબલ આવે પછી ફોન કરજો.
હમ હા જરૂર જરૂર ચોક્કસ કરીસો ફોન, ટાઈમટેબલ વામટેબલ પરફેક્ટ આવી જાય કે ભઈ અમારો ટાઈમ આ કૉલેજ નો છે. તે પછી પ્રેક્ટિકલમાં અમારો વારો ન હોય તે દિવસે બંક મારીએ બે દિવ બે ત્રણ દિવસ લાગ કેમ કે કરવા પડે. એક દિવસ સડ આવક જાવક સડીએ ઉતરીએ અને એક દિવસ રેસ્ટ લેવો પડે, પગો દુઃખે કેમ કે
હા ઇ વાત એ હાચી અમારે ત્યાં તો ટાઈમટેબલ બધું રેડી છે બપોર નો સમય છે
અમારે હજી કઈ પરફેક્ટ ટાઈમ ટેબલ નથી આપ્યો કેમ કે હજી રિનોવેશન ચાલુ છે ને તેના કારણે
એ એવું છે.
પ્રેક્ટિક લઈને કઈ લેવાના હોય ને? એ અમારે અહી એક એક પૂરા થઈ જાય
અમારે તો હજી પ્રેક્ટિકલ નો પણ કઈ ટાઈમ ટેબલ નથી ને હજી કને કેતા જ નથી અમારા પ્રોફેસરો કે, ક્યારે પ્રેક્ટિકલ તમારે સાલુ થશે અને ક્યારે તમને કેશું હજે બસ રિનોવેશન, રિનોવેશન, રિનોવેશન તો સ આપડે ઉત્તરાયણ પેલાનું હાલે છે, તો હજી રિનોવેશન પૂરું જ નથી થયું કોલેજમાં.
એમ છે. અમારે તો હુ કે હવે, હાલતું હતું પેલા અમે અહીંયા જઈ આવ્યા ત ઈ પૂરું થઈ જાય એટલે અમારે તો હારું છે હમણાં એવું કે રિનોવેશન કેવું કઈ નતિ નડે
અમારે તો હજી રિનોવેશનને સલુ સે પૂરું જ નથી થાતું ક્યારનુ રિનોવેશન રિનોવેશન હાલે સે
એક મા માણ માણડવલી માણ માણ વેકેશનમાં ઘરે ગયા ત્યારે ક્લાસરૂમ નું રિનોવેશન પૂર્ણ થયું હવે લેબ સાલુ સે લેબ નુ તો
આ ગયા સેમેસ્ટર, બીજા સેમેસ્ટરમાં રિનોવેશન ના કારણે અમારે પેકિટકલ પેલા વેલા પૂરા કરી દીધા તા અને એક્ઝામ્પલ લઈ લીધી તીપછી અમે ભરતા ત્યારનું કામ ચાલુ છે તો લેપ શરુ જે પૂરી જ નથી થાતી
એવું છે.
રૂમ અત્યારે અમારે કઈ ઘટે નહીં એવા થઇ ગયા એસી વાળા
હા તો અમે આવ્યા છ એથી બદલી ગયા હ એમ ને
હા
એ એવું છે એસી ન નખાઈ ગયા એમને
હા હો એસી વાળા રૂમ થઈ ગયા અમુક અમુક થી અમુક રૂમ છે ને જોકે જુલોજી નો છે અને મેથેમેટિક્સ નો તેમાં જે એસી નથી આવી કેમકે તેમાં તે છેલા રૂમ છે. એટલે અંયથી નીચેથી બધ રૂમમાં એસી મુકતા મુક એટલે ગ્યા ત્યાં પૂરી થઈ ગય હવે ઉપર અરજી કરી દીધી છે એસીની હવે એ એસી આવે ત્યારે એમાં નાખશે અત્યારે તો તેમાં ટેબલ પંખા છે.
એ એવું છે એટલે બે રૂમ બાકી એમ ને
હા પછી બેજ રૂમમાં બાકી એક એક રૂમમાં અત્યારે અમારે ચાર ચાર હ ચાર ચાર ચાર આઠ આઠ એસી છે અમાર એક એક રૂમમાં અત્યારે
એમ છે.
અત્યારે રૂમમાં રૂમમાં જાય ને તો પૂરે પૂર ઠંડુ ઠંડુ લાગે ને રૂમ બહાર નીકળે ને તો કઈક મજા ન ગરમી ગરમી ઘડીકમાં આવા વાતાવરણમાં એસીમાંથી બાર નીકળીએ એટલે
એ અમારે તો પંખા વાળું છે ભાઈ રૂમમાં
પણ એ કાઢી ને પછી અત્યારે એસી વાળા કરી નાખ્યા રૂમ અત્યારે માથે પીઓપી કરી નાખી રૂમમાં માં બધું કામ શરુ છે. તો ક્લાસ રૂમમાં ને પીયુપી થઈ ગઈ એસી વાળા રૂમ થઈ ગયા.
એવું છે વીઆઈપી થઈ ગયા ને
હા.
એવું છે.
તમારે રિનોવેશન ચાલતું હતું ને
અમારે રિનોવેશન હાલતું જ હતું અમારે કઈ એટલું બધી નથી કર્યું આમ સાડા મોટું પંખા એસી બેસી એવું કઈ નથી આવ્યુંં એવું છે.
પંખાને એવું જ છે ને
હા ખાલી નવું નાખ્યું બધું જૂનું ખંડેર હતું ને બધું કાઢી નવું નાખ્યું એ
અમારે તો યાર કોલેજ જ કે એવડી મોટી છે ને ક્યારની ગ્રાન્ટ તો આવીતી કેટલો ટાઈમથી પણ કઈ અમારા પ્રિન્સિપલને કઈ ધ્યાન ન દેતા. અમારે કેટલા સાત સાત સાત વર્ષે કોલેજમાં રિનોવેશન થાય. એટલા દર દર રિનોવેશન આવે ને ત્યારે બે ત્રણ કરોડ રૂપિયો આપે કોલેજમાં તો કોલેજમાં પૈસો જ કઈ દેખાતો નહી આ વખતે પછી બધી એ પ્રોફેસર ફરિયાદ કરી પ્રિન્સિપલને કોલેજ સારી કરાવી.
હા.
હ તમારે તો પેલું હોલ હોલમાંય રિનોવેશન હાલ તું કે
હા વિવેકાનંદ હોલ ને.
હા.
હા તેમાં પણ અમારે રિનોવેશન આવી દીધું અત્યારે તો એમાંય પૂરું થઈ ગયું. એમાં અત્યારે તો કઈ ઘટે નય એ કેમ જોકે પેલા તો એમાં તો પેલે થી એસી તો હતી જ એમાં
હા.
પણ અત્યારે તો પાછી એમાંય પીયુપી થઈ ગયું ને રિનોવેશન બહુ મસ્ત હોલ થઈ ગયો અત્યારે મારે
હા. તય અમે જોવા આવ્યા તા તઈ હતું.
હમ જો તમે આવ્યા ત્યારે હું ઘરે હતો પણ ત્યારે તમે એડમિશન લેવાના આવ્યા હતા ને આજ ધો છે વિવેકોધ માં અત્યારે કઈ ઘટે ન ગયું
હા
હમ્મ
હમ્મ બાકી
બસ શાંતિ શાંતિ તમે કહો
અમારે જો હાલે આમ જાડા મોટું
હાલે છે એમ
હા ચાલુ થયો વરસાદ
હમ્મ
વરસાદ ચાલુ થયો
વરસાસ ચાલુ થઈ ગયું અમારે તો અત્યારે તો વાતાવરણ પુલ છે અમે તો અત્યારે રૂમ માં છે જો પણ વરસાદ નથી થ ગ આવ્યો
એવું સાહી તો ફીલા ચાલુ થ હવે નીકળવાની બે રાત બાર
તમારે તો અત્યારે તો હજી નથી દયો પણ આગળ થોડીક વાર જ બસ શરૂ થઈ જાય પછી પૂરો બને જ નહી થાય ધીમે ધીમે ચાલુ થાય છે અને લેટ સુધી ચલું રશે બંધ જ નહી થાય સારું તો ચાલો રાખું ભાઈ
હા
હા જય માતાજી